હલો.
હા બોલો
હા અવાજ આવી રહ્યો છે ને
હા આવયો છે આવે છે.
હા હા મજામાં છો
હા તમે
અમે મજામાં હો વરસાદી વાતાવરણ છેને
હા બસ બધે એજ છે કે વરસાદ છે. ચાલો ને ચાલુ છે આજે તો આખો દિવસ
આખો દિવસ આજ તો ચાલુ જ છે
હા
હમ
પડે છે ત્યારે એટલો પડે છે ને જ નથી પડતો ત્યારે થોડો પણ નથી પડતો
હા ત્યારે આપણે માગીએ છીએ અને યજ્ઞો કરીએ છીએ
હા અને સારું ને પડે તો
તો સારું પડે તો હા
આ વખતે પણ કેટલો ટાઈમ જતો રહ્યો સીઝન અડધી થવા એ ત્યારે વરસાદ ચાલુ થયો
હા અમુક જગ્યા તો હજી ખેડૂતોને વાવવાનું પણ બાકી છે કા કે વરસાદ એટલો બધો અમુક જગ્યાએ નથી પડ્યો અને પડ્યો ત્યાં ધોઈ કાઢ્યું
હા આપડી સાઈડ આમ ના થયો બાકી તો સુરત માં ને એ બધે તો ક્યાંર નો ચાલુ થઈ ગયો હતો
તો પણ ત્યાં હમ ખેતી લાય જમીન નહી બધું ધંધા માટે જોયુ ને
હા હા એટલે
એટલે આપડે અનાજને બધું આ બાજુ પાકે
હા
હ હા
ત્યાં ઓછો વરસાદ હોય એટલે ના ચાલે ને વા વધુ પડે છે એવું થાય છે હમ
હા અત્યાર તો વરસાદી વાતાવરણમાં તો બધા ફરવા જવાનું બધાનું કેન્સલ થઈ જતું હશે
સાચી વાત છે. કારણ કે ક્યાંક વરસાદ ચાલુ હોય ને આપણે ત્યાં પહોંચ્યા હોય તો કેટલો પ્રોબ્લેમ થાય કે ક્યાં જશુ કેમ કરશુ પાછા કેમ ફરસુ
હા એજ ને આપડે ફસાઈ જઈએ ત્યાં
હા બોરિંગ થઈ જઈએ અને ઓમ વાતાવરણમાં મજા આવે આપણને ઓમ કે વરસાદ ચાલુ હોય તો વાતાવરણ માં બધી ફરવા નહીને એમ મજા આવે પણ આપડે ભીગી જઈએ એટલે ના મજા આવે
હા, અમુક જગ્યાએ ટ્રેકિંગ કરવાની બધે મજા આ, વે કેમ કે અમુક જગ્યા એવી છે. કે જે વરસાદમાં જાય, જેમ કે સાપુતારા છે, માથેરાન છે, બધે
હા, અમારે અહીં બાજુ ગિરનાર માં પર વરસાદ ચાલે, વરસાદ એ બધા જતા હોય.
તમે ક્યાં ના છો?
અમે આ બાજુ જુનાગઢ.
તમે એ બાજુ ના છો?
હમ, હમ, હ.
તો તમે ગિરનાર ગયેલા છે.
ગિનાર ગઈ એલા તો.
હા, અમે હ નથી ગઈ કોઈ દિવસ ત્યાં. પરિક્રમા ચાલુ થાય છે ને? ત્યારે મારા અમે લોકો કેટલા બધા લોકો આવે, પણ અમે કોઈ દિવસ નથી આવ્યા.
એ પરિક્રમા છે. છે ને, એ નીચે હોય અને ગિરનાર છે એ ઉપર છે. પરિક્રમા તો ગિરનારને ફર કરવાની હોય, એટલે હા. પગથિયા નવ હજાર નવસો છે.
એવું.
હા, બહુ વધારે છે.
તમે કરેલી છે પરિક્રમા?
હવે, પરિક્રમામાં ચાલવાનું હોય, આપડે આ રસ્તો કેવો હોય?
હા.
એવો જંગલી રસ્તો.
ઓહ, બાપા.
તો જંગલમાં જ છે, જંગલ માં જ અત્યારમાં જઈ શકીએ આપણેે.
હા, કેમ કે અત્યારે ત્યાં બધું સિંહ, બધું નીકળે ને, હ ફરતા હોય ને હે ને?
હા, હા, હા, દીપડા હોય, સિંહ હોય.
હા, કહો.
હમ. આ તો પાંચ દિવસ તો માણસોની અવર જવર વધારે હોય, એટલે એ લોકો ના આવી. ઓકે.
અને ત્યાં એવું સ્વાત્ય છે, કદાચ ભગવાનનું
હા, ભગવાન નું એટલું દિવાળી ઉપર પાંચ. છ દિવસ ન હાસું હોય, એમ તો અઠવાડિયું થઈ જાય, કારણ કે બધું ચોખ્ખું કરવા ઘણા માણસો અમાર ગામ માંથી સેવા આપવા જતા હોય.
બધા જતા રેસ, બધું કરીને. પણ, સે સાફ તો તમારે બધા એ કરવું પડે, હે ને?
હા. પેલા, હ સાફ કરવા જવું પડે, કારણ કે પાંદડાને બધું હોય તો જમવા કેમ બધાને બેસે? અણુ ક્ષેત્ર, મારા ગામ નું ચાલતું હોય ત્યાં
બધા સેવા તમારા ગામના આપે હે ને?
હા, હા, હા, અમે પણ જઈએ ભાઈ, બહેનો પણ.
ઓ.
રોટલી છે, આપડે શાક સમારી આપી, એવું બધું કરી આપી ને.
હા.
હા, એટલે.
એટલે ત્યાં આગળ જમવાની પણ સેવા આપે છે, બધા
હા, હા, જેમ અને અન્ન ક્ષેત્ર હોય, ગામો ગામ ના જો ધોરાજીનો હોય, જેતપુરનો હોય, અમારે અહીંયા વડાલનો હોય. એમ જુનાગઢમાં ગામો ગામના એમ છેત્ર ચાલુ હોય એટલે બધું અમારું આહીંથી વાસ સણ ને એ બધું ભરીન ટ્રકમાં લઈ જઈએ. અનાજ ને બધુંઈ વસ્તુ
અચ્છા.
કે ચાર પાંચ દિવસ સુધી જો ટ્રક ભરીને જ ગાંઠિયા ગુંદી બધું ટ્રક ભરી ભરીન જ બનાવાતું હોય કારણ કે કેટલા માણસો આવતા હોય લાખો મોઢે
એમ છે, હું તો કોઈ દિવસ ગયી નથી સાંભળીશ અત તમે કહો છો ત્યારે આટલું ખબર પડે છે કે આટલું બધું હોય છે.
ત્યાં તો જો છાાસ આપે વચ્ચે વચ્ચે રસ્તા માં ચાલ્યા જતા હોય ને તો છાસ, શરબત, લીંબુ શરબત, પાણી બધા લોકો સેવાય આપતા હોય અને ઓમે વેચાતુંય મળતું હોય બધું જ મળે ત્યાં રસ્તામાં
અને ત્યાં આગળ તો પરિક્રમા કરતા કરતા ભૂલથી ને પગ છટકયો તો ડાયરેક્ટ નીચે ખાઇમા જં
ના ના એવું નથી આપડે ગિરનાર ઉપર જે પગથિયા છે ત્યાં ત્યાં ત્યાં છટકે ને તો જાય ખાઈમાં બાકી અહીયાં તો સીધો આપડે કેવી કેડી હોય. હા ફોર વ્હીલ જાય ટ્રક જઈ શકે એવી એવી કેડી હોય.
એટલે ગિરનારે અલગ ના પરિક્રમાનું
હા પરિક્રમા અલગ છે હા, ગિરનાર છે એને ફરતી ફરતી બાજુ પરિક્રમા કરવાની ગિરનાર ચડવાનો છે
હા.
પણ એ ઉપર વયો જાય પણ એને ફરતી આસપાસ જે વિસ્તાર હોય ને
હા, હા. હા, અને ગિરનાર કયા ભગવાનનું મંદિર છે?
ભગવાન ના મંદિર છે ઘણા છે ન્યા તો, તો મેં થોડુંક ક પચાસ પગથિયાં ચાલો ત્યાં મંદિર આવે-' હા દેરાસર આવે, અંબાજી આવે બધું જ ત્યાં આવે. અને નાની, નાની, નાની ટચ્ચુકડી મંદિર તો બઉ જ આવે
નવ હજાર નવસો ન્વાણું દાદરા હે ને?
હા, દાદરા છેે હા. ઈ પાછું એટલું ચડવાનું એટલું પાછું સામે ઉતરવાનું
હા એ પણ છે તો ત્યાં આગળ અ પેલા એની કસાની ફેસિલિટી નથી પેલું શું કેહેવાય રોપવે એવું કસ
રોપવે છે ને, છે છે ત્યાં અમારે રો પવે છે સાડા સાતસો લે અને નવસો એ લે એવી રીતના છે અને જુનાગઢ વાળા હોય તો સાડા સાતસો એમ લોકોનું આધાર કાર્ડ હોય ને
હા, હા.
આપડે બાકી બારના હોય આપડે તો નવસો લે છે, અમાર સુવિધા પણ અત્યાર તો વાતાવરણ આવું છે ને તો કેટલી કેટલી તો સ્પર્ધા હોય કે કલાકમાં લોકો ચડી જાતા હોય એવી સ્પર્ધા હોય. હા, સ્ટુડન્ટો એવી સ્પર્ધા રાખેલી હોય આપડે સાયકલ સ્પર્ધા કેમ હોય એવી રીતના, હા ચડવાની
એવું સામે પછી ઈનામ પણ આપતા જ હશે ને?
હા, ઈનામ પણ આપે હો હા
મતલબ કે શું આપે ક ગિફ્ટ કે રૂપિયા
રૂપિયા આપતા હશે હો આપડે કઈ જોયું નથી ને અમારા છોકરા કઈ એવું સ્પર્ધામાં અમે રાખાય નથી કારણ કે આપડે પછી ચડી ના શકીએ હમણાં જો એવું બન્યું તું કંઈક હજારક જ પગથિયા ચડાયા તા
હા
ત્યાં છોકરા ને લઈને જતા હય છે મમ્મી પપ્પા આપણે કેમ આપણા બાળકોને લઈને જઈએ એમ તો એમાં દીપડો આવ્યો તો છોકરીને લઈને વયો ગયો.
ક્યાં ક્યાં બન્યું આ?
આય ગિરનાર માં જ બયનું
શું કીધું તમે હજાર હજાર?
હજાર પગથીયા પૂરા નાતા ચયડા
હા અને હા હા હા એ તય બન્યું હમણાં ન્યૂઝ બહુ ચાલી છે.
હા હા તો હાડા પાંચે તો અંજવાળો થઈ જાય ત્યારે જ ચડવાનું ચાલુ કર્યું નહીંતર તો અહિયાં બધા તો ચાર ચાર વાગે ચડવા મંડયા હોય પણ કોણ જાણે આવું છે વરસાદી વાતાવરણ છે ને ઓલો ભૂખો થયો હોય તો હ માણસો ને એ લોકો ને ગંધ આવે પ્રાણીઓને એટલે એકદમ દોડીને આવતા રઈએ
અને એ છોકરો નાનોજ હતો ને કદાચ લઈ ગયો પછી એની કદાચ લાશવી ફરી લઈને આયા હતા વન સંરક્ષણ વાળા એ
હા હા હા હા હા હા અને એના મમ્મી પપ્પા તો બહુ રુદન કરતા હતા નીચે
એકદમ જ સામે આઈને લઈ ગયો એવું થયું.
હા હા હા છાનો મનો લે લઈન વહી ગયો પછી એનો વિડિયો એમાં વાયરલ થયો હતો.
હા એટલે પ્રાણીઓ એવી રીતે છૂટા ફરતા જોઈ ગમે ત્યારે આઈ
હમ ગમે ત્યારે આઈ જાય એટલે છે ને આપ આપડે દિવસ ઉગ્યા પછી જઈએ ને તો વા વાંધો ન આવે કારણ કે થોડી પબ્લિક હોય તો વાંધો ન આવે. તોય પણ પબ્લિક એ શું કરે એ તો જંગલમાં ખેંચી જવાનો છે જે ભૂખ તો કોઈને
એ તો પછી હા છોડે બી નહી પાછળ દોડે તો એટલે ત્યાં આગળ એવી જાનવરો માટેની ક સેફ્ટી છે જ નઈ એ લોકો ખુલ્લા જ ફરે છે હે ને
ના ખુલ્લા નથી ફરતા ને અહીં પ્રાણી સંગ્રહાલય છે ને
હા
છે. પણ કોઈ એ જોયું હોય અને જંગલ માંથી પછી પિંજરું લઈને ફરે પણ હાથમાં આવે ત્યારે થાય ને
હા એટલેજ છૂટો નીકળી ગયો હશે
હા છૂટો નીકળી ગયો હોય ક્યારેક ક્યારેક શું એક નીકળી ગયું હોય કા બે ની નીકળી ગયા હોય તો પછી એનો વિસ્તાર તો થવાનો જ છે.
હા બાકી તો ત્યાં આગળ છે સિક્યોરિટીવી તો હે ને
હમ હા
પેલા બી એવું થયું હતું ને પરિક્રમા ચાલતી હતી તો એક છોક રીને આમ નીકળતો નઈને લઈ ગયો હતો કઈક સી વાત ખબર નઈ શું હતું?
હા ફરી આપણેે નવા ટોપિક સાથે મળીશું.
હા હા સ હ જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.